હા આવ્યા વૃંદાના ઘરે.
હે.
બોલને મે બી હમણાં જ ફેશ નય ખબર પડે.
હમ.
મને પાણી ને વધાર નહીં લાગતો હને પણ. હું તો કેવા સ્નેપ મોકલસ બિચારી બકરી ને કાપે બીખ લાગે તો હોઈ એક વાર જો હ ને પછી બીજી વાર ટ્રાય કરજો એમ જોઈ ટ્રાય કરજો હૈ તોહી જમે. પગમાથી કંપન મારી છૂટી હોય. હમ્મ ભી ચારી વગર ને કઈ બી તે બોલને. તું તો મસ સ્નેપલ એપાર બ તને કઈ દયા જોઈ ને આવી બકરે ને જોઈ ને.
પણ કાપે જ ને કરવાના પણ
ઓહી બ્રહ્મનું મે ગુંજા હરે વાટકે હેના ગુંજા કે સર લોકો ની ઘરે છે ને અમાં એમાં સ્કૂલમાં એક સર છે. તે લોકોને અહીં બેવું જ કરતા તે લોકો એ છે ને બધી વિધી કરાવી હવે લોકોને એવું નહી કરવા પડે.
એજ તમે એવું કરવાના છે આવતા વર્હે.
એટલે. પેલા પૂછ લવાનું એમ બધું થાટ એ પછી એમ કરવા પડે કરવાનું જમ હમ્મ. બોલો બરાબર બોલી એટલે હું આમ કોઈને ચોઢાયનેું ઉપ મઠાઈ નને ડરર હય.
હમ્મ.
પણ આવ આમ કાપવાનું બહુ હારું
કેટલા વાગ્યા સાડા અગિયાર બોલને. હાઈ ભાઈ નાઈતે જના છે બિલુ ખાતે. સાઈતે પેલું ફ્રી ભરવાની છે એને દિલ્લલો ની.
તો એમ તો એક પાસે જવાઈ બીજો તો.
બોલ ને.
મને તો
થાકી ગયો પાણી નથી પીધુ હજુ.
તો પીલોને તો
બોલને.
બોલને જો મેં આવ તો બોલને.
બોલ તો.
અહીં
કઈ નહીં કઈ નહીં કઈ નહીં.
બોલતે બેટા જો હોતિયો કર્યાં કરે.
દોહી જે તું કાકી કારી કાકી કારી કાકી તને હમ્મ કારી કાકી છે.
નારિયલ દોહો કોઈ કોઈ ભી મસ્ત જેને તો તો સ્કૂલમાં જાય કેવું કે તુંએ વિજ્ઞાન લીધું. હા. જા દો.
કારીમાં એમ ગયા. કારી મેં હે હે ને નથ કપ પણ આ સાદે કપાએ કે નહીં?
હ તો કંઈ વાત કાલે કાપવાના.
ચાલે.
હું ચાલે એક દિવસ હું થય જવાનું. આતો ની કાપાય. ઈ
જે થાય ની.
હમ કાઈ થાય નય હું થોડી જોવ બુધવારે અને શુક્રવારે જ નખ કપાય. પણ આ એક દિવસ નળે છે આટલા દિવસની નળ્યા આજે નળિયા કરે.
બોવ ખરાબ છે.
હું બોવ ખરાબ?
પણ એક દિવસ રેવા નઈ કાઢે જ કાપજે ની.
પણ
કાલે બુધવાર બુધવારે અને શુક્રવારે નખ કાપવાના હોય. બોલ ને
પરંતુ રવિવારે બી ચાલે.
નય ચાલે.
બોલો ને.
તમે
કઈ નય.
કરવાનો બી રોજે જ કોઈ કોઈ વાર આય જાય તો
પરંતુ
બોલ ને ટેસ્ટ આપી કે નય કાલે કાલે કેટલાક બોવ ટકા આયા બોલ માનવના
કાલની જે મેન પરીક્ષા હતી ને કાલની
હમ.
તેમાંથી જ પૂછા હે.
કાલેની મેન રિક્ષા એટલે કાલે સ્કૂલમાં કોલેજમાં હતી.
નઈ કાલે જે આપેલી ને પરીક્ષા જે ટેસ આપી દે.
હ તો તુંએ
બધો એની માત.
બરા તને પણ તો આ ફોનમાં
કાલે આપણું
પાગલ જેવો જ બુદ્ધિ નઈ મલે કસમથી તને તારા તુ વાચવા હોય ત્યારે લખે કે ની તો મને તો ક્યાં રવા દેજે અહીંયા હમ બધું રિચાર્જ કારીને બેહી ગઈ. હોય તારામાં એટલું તો મેં જોયલું હ નાનલા પોયરા જેવું કરતો રિહાઈ જાય ને હાચી વાતને બોલને નાનલો પોયરો છે તું. બોલ ને.
બોલ ને
બોલ તું બોલ મરઘો ખાના મરઘો?
બકરી નઈ ખાવાના
હાજે.
એક દિવસમાં બધે
હમ ભાઈલોગને આજે તો હમ તો ભાઈ લોકોને આને બોલાવજે, બોલને તું એકલા ને બોલાવજે,
બધાને,
બોલને વીર નો બી કોલ આવતો પાહો,
બધાને બોલાના,
તા મમ્મી કયારે બનાઈ રહે હા,
અનીશ, બિલ્લું, વીર,
પુરા પહી હું કર,
એ તો રોટલા બનાઈ કરે મમ્મી,
હમ તો બપોરે તો ચાર પાંચ વાગે ને બનાઈ જવા પડે ને તમારે,
પંડરવી એન મમ્મી પાપાને બુલાલા છે.
કોના,
ગોપન,
બોલાલા કે,
કઈ ની બોબધુ હાફ કયરુ લા મે,
ચાર હાડા ચાર જેવો, સાડા ચાર કિલો ભાગે આયવુ તો,
બગડી જાય એટલે બધી ની ખવાય. તમાર જે તો ખાઈ જાય એ પણ, તનત નથી ભાવતું તો કે, તનત ની લેવાના તે કીઘલુ તો મને કેસે, તન,
બોલની,
બીખાય બકરી ના બકરીના પેલી,
ત તન જ આ બરાબર ,
હા, બોલી એ કાલે તો જાવી જર્નલ મા કંટાળી જાયું કે તું ના ચડ્યા હ મને એમ કે,
મને કેઇ,
હુ,
ઉઠું પેલું જરનલ પર આમ એક બાજુ પેલું કરે ને એક બાજુ પેલ,
ખોવાઈ જાય, પણ એમાં હું કર, કેમ કે બંધ કરીને પહી એપ મારવાની હો કે ત્યારે તમે મારે તમ ફિટ થઈ જાય.
એવું જ કરેલું અમે, કાલે ખબર અમને પ પહી બીજી સાઈડ બંધ કરી ને પહી, ખબર તો બરાબર તો કઈ રી પણ તને અગાડી બી કરી આપલી, એ બરાબ જ ને,
હમ બરાબર બો.. વ એક પાનું હાથે લઈ જ લેવાનું હાલ એક-એક, પાનું હાથે ચઢાઈ જ દેવાનું તો ફાટી નિ જાય એમ,
કાતો બધું પેલું બગડી જાય એમ કરીને પસી મે કરું રાદે અમથું પેલું વગાડ, હ જીજી તને લાગતું ઓયતો પછી કલ લાખ જે પહિ તો તને,
ચાલ બધ આ
પ કાલ તો મને પે પેલું બ બલપન નું ગમી ગેલુ પુઠું. પણ હારા પહિ મે કયરુ ચાલ અવે પૈહા ને મંગળવાર ને બુધવાર ને પૈહા ની બગાડવાની.
એજ તો.
બોલની બો બધા એ કલર ના ઉતા અમથું લાવાય ગીયુ એમ થાય, બોલની.
ભારિકામ.
કયની બીજી ટાઈમ નેક્સ્ટ ટાઈમ છે ને
અવે અવ પહું કરહે ને ત નેટ જ ની પકડ હે. એવું થાય. બોલને. બોલ તો.
કયની બોલ તું આય તો આજ મારા મમ્મી કપડા ધોઈ ગયેલી મસ્ત વાહણા ચોયરા.
એવું કે? મને તો ખબર જ ની. બોલની.
બીલુ ભાઈની આય કેદાથી ચાલુ તો પહિ આઈ ટી આઈ?
અજુ વાર સપ્ટેમબરમાં ચાલ થાહે.
એની હેત હાતે રેય તો હારુ પડી જાહે કે? પેમની મીન્સ તમારે ટાઈમે જ જોઈતું ઓય ત
એને બી ફસ સીપ જ લેવડાવાનો.
અને લેય જાવાનું ઉઠા હૈ?
હમ્મ, એ જાણે.
બોલને પહિ તાર લીધે એનુ મોળું નઈ એના લીધે તારું ની મોળું થાય.
ની થાય.
તો ગાડી તમારે અલગ અલગ લઈને જાવા પડે તેવું કોઈ વાર જલ્દી છોડ દે ને એવું કોઈને કોને ખબર પડે.
એ તો કઈ ની આવ્યા કરવાનું.
બંને.
ખોલની.
પતાવી ને એને લેઈને જ જાજે નેટો એતો જાય ની તેવો સે.
હમ્મ?
બોલની, હમ્મ?
બોલને, હું?
તું એને લેઈને જ જાજે ને તો જાયની તેવો સે. બોલની એમની પણ કોઈ રોજે હાતે જાવા વારુ ઓય નેતો જવાય બી. એખલા તો બો ત્રાસ લાગે. તું તા ચાલી જાય પછી તો જાયજ. બોલની.
બોલની, રજા દે હૈ બે અઠવાડિયા રજા.
કોની?
અમારી.
પાહી?
હા, વા તે સે આપાની પણ ટેસ આપાનો. જવાનું એવું કેતા પણ નઈ ખબર એવું કઈ કીધું પણ ટેસ્ટ આપવાનો સે હમને.
પહિ સ્ક્રીનશોટ મોકલવાનો ને?
કેટલા જણા એ એક્ઝામ આપીતી
છ વાગે લગીન આપવાની છે પહી આપું ચાર ચાર એટલે બે કલાક દોડ બે કલાક પૂરા થઇ જાય એમને
આપ્યા કરવાની એ તો રસ્તે આપાય ગમે તે
હમ રસ્તે બી અપ્યા કરું કાલે એવું જ કરું ન ત્રણ વાર
હોયને ગમે ત્યાં આપીયા કરાય
હને પણ મોકલે તેટલો વાર જ અપાય પછી નહી અપાય છ વાગ્યા પશી બંધ થઈ જાય દસ થી છ જાય એમ
મને ગમે તા લિંક ચાલુ જવું જોઈએ કે
હલો કઈ નહી પેલું બિર બિર હા ચાલ
બોલને બોલને
કય ની
બોલ
બોલને
ખબર નહી તમારે રવિવારે જ કાપવાનું હોય આવું મંગળવારે ને આવું ની કાપવાનું હોય છે બોલને આજે આજે શનિવારને આજે મગ હનુમાન દાદાનો દિવસ બી કેવાય હલો
હ હાલો કેટલી આવેલી છે ત્રણ ને ચાર એમ પીસ ને બે આવેલી
મીત ભાઈનુ હાલેને
ડ્રોઈગે એટલો જ નહી આપે તો ઘેરે ત્યાં જ આપ ત મીટલા નને હા થય ગિયું